હલો જય શ્રી કૃષ્ણ કેમ છે બસ મજા. મજામાં છું તમે જણાવો તમે કેમ છો.
હા હું પણ મજામાં છું.
હમ જો ને અત્યારે વરસાદનો સમય અરે નજીક આવી રહ્યો છે અને આ ઉનાળા નો સમય જે ગરમીનો એકદમ કહેવાય ને કે બધા ચાહે કે આગે ક્યારે ગરમી થતે ને ક્યારે વરસાદ આવે બધ સમય હવે પૂરો થાય છે પૂરો થવાનો છે તો વિચાર્યું કે આ વરસાદ વરસાદની આપણી જે બાળપણની યાદો હતી એ બધી થોડી તાજા કરીએ ને થોડું એ વિષ એ વિષય પર ચર્ચા કરવા તમને ફોન કર્યો શું વિચાર તમારો.
બિલકુલ બહુ સારો વિષય છે અને અત્યારે તો ગરમી તો એટલી બધી પડી રહી છે ને કે. પૂછો જ નહીં તો હવે તો સારું છે કે હવે વરસાદની સિઝન આવવાની છે તો બાળપણની તો યાદ હતો જો વરસાદમાં તો આપણે કેવી મજાક
મજા કરતા હતા કે એ જ્યાં બી રસ્તામાં
પાણી દેખાય ત્યાં ખાબોચામાં છબછબયા કરવા કાગળની હોડીઓ બનાવીને પાણીમાં રમવું અને ઓલા પાણીમાં
પણ કેવા આપણે ભીનાવા જતા રેહતા હ એ વાત તો સાચ્ચી. છે વરસાદના સમય ને ખાલી આપણે આપણા માટે મે સૌથી વધારે તો વરસાદની વાર ખેડૂતો તો જોતા હોય છે કારણ કે એમને તો પાક પકવવાનું હોય છે આપણે તો ચલો મજા મસ્તી માટે કે પછી થોડી ઠંડક માટે એમ વિચારતા પણ સૌથી વધારે પરિશ્રમ જો કોઈ વરસાદના ઋતુમાં કરતું હોય તો એ કદાચ ખેડૂત છે મારા ખ્યાલથી.
બિલકુલ સાચી વાત તમારી છે ખેડૂત તો વરસાદની બહુ જ આતુરતાથી રાહ જોતા હોય છે એ તો આમ કોઈકવાર આમ કહે ને આ આકાશ સામે આમ અ જોઈને ઇન્દ્રદેવતાને પ્રાર્થના કરતા હોય છે કે હવે તો મહેરબાન થાઓ હવે તો વરસાદ
સાદ લાવો એમનો આખી આખા વર્ષ ન જે પણ ઘરનું ભરણ પોષણ છે એ વરસાદ ઉપર જ નિર્ભર એ વાત પણ તમારી એકદમ સાચી પણ ઘણી વાત કેવું થાય છે કે બહુ ભારે વરસાદ કારણે પણ એમને બહુ નુકસાન ભોગવવું પડે છે એ વાત તો સાચી પણ એમાં એમનું કેટલોય પાક એ વ્યર્થ થઈ જાય. જે એમની જે આખા ત્રણ ચાર મહિનાની જે મહેનત હોય જે એમણે વર ઋતુમાં જે પાક પકવ્ય હોય એ બધો નાશ પામે છે અમુકવાર પૂર આવી જાય છે. તો એના માટે અમુકવાર સરકારે પણ અત્યારે સરકારે પણ બધી સબસિડીને બધું આપવાનું ચાલુ કર્યું છે તે આમ તો સારું કહેવાય પરંતુ એ બધું વધારે વરસાદ થવો ને અતિવૃષ્ટિ આવી જને કહેવાય એ બધું અમુક વાર વાતાવરણ બદલાવાના કારણે કે પ્રદૂષણ વધવાના કારણે ગ્લોબલ વોર્મિંગના કારણે થતું રહે છે.
બિલકુલ બિલકુલ આજે આપણે માનવીએ જ છે ને કુદરતને એટલી હેરાન કરી છે કુદરતને આપણે એટલું બગાડી દીધું છે ને કે હવે કુદરત આપણી પાસે હય શું કહેવાય બદલો લઈ.
લઈ રહી છે એવું કહીને તો જ ચાલે કે જે ગ્લોબલ વોર્મિંગ. ગરમી ના કારણે જે બધા મોસમની જે પેટન બદલાઈ ગઈ છે હમ્મ એ વાત તો તમારી એકદમ સાચ્ચી આપણે ભોગવા જ પડશે એના પરિણામો તો. ત્યારે પહેલાં એમ તો કેવું હતું કે વરસાદ અ આપણે આવ્યતો બાળપણમાં તો આપણે કેવી મજા કરતા કે જે પહેલો વરસાદ પડતો એટલે પેલું ભીડી માટીની સુગંધ લેવાનુ એટલું આપણને ગમતું પછી બીજી વસ્તુ કહું તો જ્યારે પહેલો વર સાદ પડ એટલે પેલું ધાબે જઈને પહેલા વરસાદમાં નાવાનો કેમ કે બધા ખબર પહેલા એવું વિચારતા કે પહેલા વરસાદમાં નાહવાથી જે સ્કીનની જે સમસ્યા હોય આપણી ચામ મડીના રોગો એ બધા દૂર થાય. આખો વર્ષ આપણને ગરમી ના નિકળે. આપણે ખિલ ના થાય. પિમ્પલ્સ ના થાય તો એના માટે પણ ઘણા લોકો પહેલાં વરસાદમાં નહવાનું પસંદ કરતા હોય છે.
બિલકુલ સાચી વાત છે. અમે તો અત્યારે પણ બાળકોને જે પહેલો વરસાદ પડે છે ને એમાં નવડાઉ છું અને એ
હા એ વાત છે અને વરસાદના મોસમમાં તો જુઓ અને જેવો વરસાદનું મોસમ ચાલુ થાય એટલે બ બધા જ લોકો રંગબેરંગી છત્રી લઈને જોવા મળે, આમ તેમ જતાં, રેંગકોટ પહેરીને જતાં જોવા મળે ઘણી વાર તો અહ્ ક્યારેક નાના છોકરાઓ મસ્તી કરવા માટે એકબીજા પર પેલું પાણી ના તે બધું ઉડાવતા હોય કે એટલે નાના હતા ત્યારે કેવ. આ સ્કૂ શાળાએથી સ્કૂલથી આવતા એટલે પેલું પાણીમાં છબછબીયા કરીને આવતા એ બધી મજા જ અલગ હતી.
બિલકુલ મજા પછી મમ્મીની દાટ પણ સાંભળતા કે આખું યુનિફોર્મ ગંદુ કરીને આવ્યા છે. પણ આપણે તો શું આપણે તો એકદમ મન મોજીલા હતા અને તમને ખબર છે મને તો વરસાદની મતલબ વરસાદના સિઝનમાં એક તો મને લોન્ગ
લોંગ ડ્રાઈવ પર જવાનું બહુ ગમે છે પછી ગરમ-ગરમ ચા અને ભજીયા મળી જાય સાચી વાત છે ગરમ-ગરમ ભજીયા, હમ્મ. હા-હા ઘણા લોકોને આવો બધો શોખ હોય છે ને સારો પણ કહેવાય. હા તો તમને ખબર છે અ વરસાદની મોસમમાં લોકો અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવવાનું પસંદ કરે. જેમ કે તમે કીધું ભજીયા સાથે ચા, પછી ગોટા હોય એની સાથે ચટણી ગરમ-ગરમ બનાઈને તરત-તરત ખાવાનું ને અત્યારના તો બાળકો તો ગરમ-ગરમ મેગી ખાવાનું પસંદ કરે. પણ આપણા વખતે તો ભજીયાથી કામ ચાલી જતું. મતલબ ભજીયા અને ગોટા મળે એટલે પછી વાત જ પૂરી બિલકુલ પણ અત્યારના છોકરા તો એ બધી વસ્તુમાં સમજતા નથી એમને તો બસ મેગી, હા એ વાત તો તમારી એકદમ સાચી ને વરસાદ નો આનંદ આપણા કરતાં તા વધારે મોરને વધારે રાહ જોતો હોય છે કારણ કે મોળ મોર પણ વરસાદની ઋતુની એકદમ આપણી રીતે જ આનંદદાયક રીતે માણે છે. છે એ પણ એનો અવાજ પણ ખે તમે ગામડાઓમાં રહેતા હોય તો ખેતરોમાંથી મોરનો ટેહુક-ટેહુક અવાજ એ કેટલો મધુરમય લાગે આ કળા કરીને મોર પોતાનું નૃત્ય કરતો હોય બિલકુલ અને એ કળા કર તા મોર-મોરને જોઈને કેટલો આનંદ થાયને વરસાદમાં એ પણ એની ઢેલ ને રીઝવવા માટે એક કેવું કરતો હોય નેે ઢેલ સામે એને રીઝવવા. સાચી વાત છે. એના પંખ ફેલાવીને કળા કરે ડાન્સ કરે, હા અને અત્યા અત્યારે તો ઘણા પ અત્યારે નહીં એટલે પહેલાંના સમયથી જ તમે જોયું હોય તો પેલું વરસાદ આવે એની પહેલાં વરસાદની ઋતુ ચાલુ થાય એના એક મહિના પહેલાં તો વરસાદની આગાહી કરી દેવામાં આવે કે ટીટોળીએ કેટલા ઈંડા મૂક્યા છે એના પરથી વરસાદની આગ ગાહી કરવામાં મા આવે કે આ વર્ષે વરસાદ કેવો રહેશે પછી ટીડોળીના ઉ અ ઈંડા આળા છે કે ઊભા છે એના પરથી લોકો અંદાજ અંદાજો કરે કે આ વર્ષે વરસાદ ભારે રહેશે કે હળવો રહેશે એ રીતે.
બે.
હમ તમે જણાવો તમારો કોઈ વરસાદ નો કોઈ ખાસ અનુભવ રહ્યો હોય આજ સુધી.
શું કોવ છો તમે?
આજ સુધી તમારો કોઈ વરસાદ નો ખાસ અનુભવ રહ્યો હોય તો તમે જણાવો એ વિશે.
મારી પાસે તો વરસાદના બહુ સારા-સારા અનુભવો છે. અત્યારે મ મેં તમને જેમ કીધું ને કે મને લોંગ ડ્રાઈવ કરવાનું બહુ ગમે છે. તો મેં છે ને વરસાદમાં આવી રીતે બાઈક પર અ બહુ લો લોંગ ડ્રાઈવ ઉપર ગયા છે ભીનાતાં-ભીનાતાં, મસ્ત ગીતો સાંભળતાં-સાંભળતા અમારા જીવનસાથી સાથે વાતો કરતાં-કરતાં તો એટલી સારી અમારી તો એક યાદગીરી છે ને કે મને વરસાદની સિઝન બહુ જ ગમે છે.
હા એક તો છે અને સાથે-સાથે ઘણા લોકો તો વરસાદની સિઝનની રાહ એટલે પણ જોતા હોય કે હિલસ્ટેશન પર ફરવા જેવું ગમે જે હરિયાળીઓ થઈ જાય ચારે બાજુ જે ઝરણાઓ જોવા મળે એ મતલબ ઉનાળાની ઋત રૂમાં જયારે પાણી સુકાઈ જાય ને તે ત્યારે જોવા ના મળે હિલ સ્ટેશન પર તો કુદરતનો જે નજારો હોય જે હરિયાળીનો જે નજારો હોય જે વરસાદમાં હિલ સ્ટેશન પર પરિવાર સાથે મિત્રો સાથે ફરવા જવું તો લોકો એટલે પણ રાહ જોતા હોય છે, અને સાથે સાથે વરસાદની ઋતુ તો ઘણા બધા તહેવારો પણ આવે છે ખબર છે ને તમને તો?
હા હા વરસાદની ઋતુમાં તહેવારો તો જો આવે જ છે અમારે ત્યાં બી જો મેઇન તો અમે એક વર સાાવિત્રીનો આવે છે પછી અમે છોકરાઓ માટે છે ને નોટ નોડી નોમ કરીએ છીએ અ પછી. પાંચમ કરીએ છીએ
એવા બધા ઘણા ઉપવાસો પણ આવે છે અમે કરી અને ગણેશ ચતુર્થી નો તહેવાર પણ વરસાઋતુ માં જ તો આવે છે એ તો હોય જ ગણેશ ચતુર્થી તે તો છોકરાઓ ન સૌથી પ્રિય તહેવાર છે. હા એ વાત તો સાચી છે તમે મારી અને એ અને કે અહીંતો નવરાત્રી ની ઋતુમાં પણ અમુકવાર વ સાદ આવી જાય છે ત્યારે વરસાદ ના અ ગરબા રમવા કેટલી મજા આવે. બિલકુલ બિલકુલ અમે તો અમારી સોસાયટી રમ્યા પણ છે. એટલો વરસાદમાં ગરબા રમ્યા છે ને તો બહુ મજા આવેલી. હા એ વાત તો છે અને ત્યારે બધા સાથે મળીને વરસાદમાં નાચવાની માતાજીની ભક્તિ કરવાની પણ એક અલગ જ મજા હોય અને વ ગણેશ ચતુર્થીમાં વિસર્જન વખ ખલે જો વરસાદ આવે તો વાજતે ગાજતે ભગવાનનું વિસર્જન કરવાની, એમને વિદાય આપવાની હા દુઃખ તો હોય પણ એક સાથે વરસાદમાં ભગવાનના પેલાં ગીતો ચાલ કરવાની એમા પણ નૃત્ય કરવાની અલગ મજા આવે. બિલકુલ વિસર્જન ત્યાં અમારે ત્યાં વિસર્જન ના દિવસે વરસાદ આવે જ વરસાદ વગર તો વિસર્જન અધૂરું છે. એ વાત તો છે એ વરસાદ પણ તે વખતે મતલબ શું કેવાય રડી પડે કે બાપાનું બાપાનું હ હા બિલકુલ હા એ વાત તો છે. હા ચાલો ત્યારે હા ચાલો ત્યારે તમારી સાથે આ વરસાદની નાની એવી યાદોને તાજા કરીને ખૂબ જ આનંદ લ આવ્યો. જય શ્રી કૃષ્ણ. ના જય શ્રી કૃષ્ણ.